હા
હેલો
મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે
હલો હા મજામાં તમારે કેવું છે
હા સારું છે આપડે આજે થોડી ઘણી ગાયો વિશે થોડી ચર્ચા કરી નાખીએ હા હમણા મારા ઘરે ઘણા મેં તબીલાઓ બનાવ્યા છે અને ના ગાયઓ ઘણી બધી મારે ઘરે બનાવેલું તબલામાં એ લોકોને સુવા માટે એ લોકોને ઘણ બધું ગાયો માટે કર્યું હતું અને તબેલો બહુ ઘણા બેગ્રઉડ બનાવ્યા હતા અને એમાં તબેલાઓ ગાયોમાં ફાયદો પણ ઘણો છે અને ગાયો માટે હું ઘણું બધું હ રહેેવા માટે એનો શેડ એવો બનાવ્યો છે કે એમને તાપ લાગે નય તે માટે પણ હું એ પંખા કે એસી નાખ્યો છું. તમારે શું કેવું એ તમ છે.
હા તમે કીધું એમ અમારા વિસ્તારમાં પણ ઘણા લોકો એ ગાય. ગાય પીસું ઓલું આ પો પોષિયા છે જેમને ઘણી આવક મળે છે ગાય. જેમ કેહેવાય છે ને ગાય માતા કહેવાય છે એમ. તેમ બધા લોકો ગાય ગાયને સેવા કરે છે. અને જે ગાય દૂધ આપે છે એના પછી ડેરીમાં જઈને ભરે છે. અને આવક મેળવે છે. એવી રીતે ગાયન ગાય ને પોસવાથી પણ ઘણો ફાયદો થાય છે. અમારા વિસ્તારમાં પણ ઘણા લોકો એ ગાયનો ઉદ્યોગ કરે છે. જેમ અ અને સરકારી યોજના પણ મળે છે એમને. જેમ કે અ ઘાસડી પણ મળે છે. અને અલગ અલગ અલગ પ્રકારના અ નવા નવા નવા નવા ઉદ્યોગ અ નવા નવા નવા નવા અ
હ
મળે છે. તમારે શું કેવું છે?
હા તમે કીધું તેમજ અ આ ગાયોમાં હું દૂધ વેચું છું અને મને ડેરીમાં અને છૂટક પણ હું વેચું છું. અને મારો ધંંધો સારો ચાલે છ છે અને અ સારો ચાલ લે છે અને દૂધમાં ઘણો બધો ફાયદો થાય છે. અને હું દરરોજ ડેરીમાં આપવા જાઉં છું. અને હાલે સ એવા શહેરોમાં પણ આપું છું અને મને ફાયદો પણ થયો. છે. એમ જોવા જઈ તો ગાયોમાં એટલો ફાયદો છે કે ગાયોને લઈ વેચવા પણ ફાયદો છે આપણુંને તેમાં પૈસા ઘણા મલે છે. અને અ ઘણી બધી ગાયો આવે છે. જેમ કે અ બ અ અમેરિકા આ એવી એવી હોય છે અને ગાયો ઘણી બધી પ્રકારની હોય છે. અને દૂધો ઘણું આપે તો આપણોને જ ફાયદો હોય છે. તમારે શું કેવું એ બાબતે?
હા તમે જેમ કહ્યું તેમ. ગાય દૂધ આપે છે તો પણ જ ફાયદો થાય છે. અમારા વિસ્તારમાં પણ ઘણા લોકો ગાયને. એ પોસવા માટે ઘણા મોટા વિસ્તારમાં. તબેલો બનાવ્યો છે અને ગાયની સેવા. પણ કરે છે અને તેમના માટે પંખા કે અ કોઈ બીજા પ્રકારનું એથી કે એમ ગાયને. મુશ્કેલી ન પડે એ માટે નાખ્યા છે અને ગરમીમાં પંખા નાખે અને ચોમાસા હોય તો. પછી ચોમાસામાં પણ તેમના રહેવા માટે વ્યવસ થા હોય છે. અને શિયાળામાં પણ એમને ઠંડી ન લાગે. એ પ્રમાણે તેઓ અ એમના માટે અ. એમના માટે બધું કરે છે એવી રીતે હા એવી જ રીતે ગાયની પૂજા પણ કરે ગાયને પોસે છે તે આગળ જતા. એ એમને જ કઈથી આવક મળે એ પણ માટે સારું છેરે શું કેવું છે?
હા તમે કીધું તેમાં આગ આવક પણ મળે છે અને ઘણું બધું આપણને ફાયદા કારક હોય છે. ઘણું બધું મેં. હા ગાયો ન છાણ આવે એથી અમારી છાણા બને છે અને ગામમાં વેચે છે. અને ગા છાણાથી સળગાવવામાં આવે છે અને. હ એમ જોવા જઈ તો ગાયો માટે ઘણું બધું. હ મેં ચારોર આવ્યો છુ. ગાયને હું કાજુ બદામ પણ ખાવડાવું છું અને ઘણો બધો ફાયદો થાય છે તે માટે. અને ગાયોને હું એવું બધું. ખાવડાવું છું કે ગાયો તંદુરસ્ત રહે અને આ બીમાર ના પડે. તે માટે પણ હું કાળજી લઉં છું અને. ગાયો માટે ગાયો નું દૂધ માંથી હું દહીં. પનીરને એવું પણ બનાવું છું અને શહેર શરોમાં વેચું છું. અને પનીરો મારો ઘણું વેચાય છે, અને દૂધ પણ વેચાય છે અને દહીં પણ વેચાય છે. તમારે એ બાબતે શું કેવું છે?
છે ને. વેચી શકીએ છેએ જેથી આપણને આવક મળે છે અને સામે વાળા આપડા. સારું ને. તંદુરસ્ત અને કેમિકલ દહી કે પનીર મે છે. તેથી તેમના જીવનમાં પણ સારું. સારું અને કોઈ નુકસાન ન થાય એવું મળે છે અ.
હમમ. તમારા જે દૂધ કે સાક વેચતા હોય એમના માટે. સારું કે હોય કે. આ માણસ એવી રીતે વેચે છે તો તેમને પણ માણસ ક કે બધા. સારી રીતે કરે તો એ પછી તમે કીધું એમ. અ ગાય ને સારું પોશાક આપ થી જ સારું. ફળ મળે જેમ કે સારું ચારું ખવડાવે તો પછી. કાય તો દૂધ પણ સારી આપેને. આગળ જતા તે આગળ સારું જ મળે એમ તમારે શું કેવું છે? એ હલો
આથી ઘણા બધુ પંખા છે, અને મેં પણ એવું કર્યું છે અને હા બધું સાણો અને ખાતરો એ બધું બને છે અને હું મારા ખેતરમાં નાખું છું અને ગાયો માટે ચારો અ નાખું છું તે માટે ખાતરો નાખું છું- આ ગાયોનું ખાતર એવું છે કે બઉ- અ સાણ ખાતર એવું છે કે આ આ જમીનમાં ઘણું પેલું પ્રોટી કરે છે. અને આ દૂધ થી મેં ઘણું બધું બનાવું છું આ મીઠાઈઓ ઘણી બધી બનાવું છું જેમ કે પેંડા પેડા અને અન્ય વડી મીઠાઈઓ બનાવું છું દૂધમાંથી ઘણું બધું બનાવું છું. મેં દૂધ મારું ઘણું શહેરોમાં વેચાવા માટે મે જાઉં છું અને અ પનીર, દહી, માં મારું ચાલે છે ને તમારે શું એ બાબતે?
હા તમે કીધું એમ આ શું? જેમકે ગાયને જા આપણે પ્રાણા બને વચ વેચી શકીએ છીએ જે ગાયના છણથી આપણે ગોબર ગેસમાં પણ આપણે કરીને આપણે વળતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેનાથી અ ધુમાળો પણ ઓછો નથી. આવતો અને ગેસ જેમ આપડે બીજા પ્ર જે વગેરે એવા પણ લેવા પડતા નથી ગાયના છડથી જ ગેસ બને છે, અને આપણે એના દ્વારા જ આપણે રસોઈ બનાવી શકીએ છે. જેથી આપડે બીજા કોઈ પણ પ્રકારનું બણતણ કે પછી બીજા ગેસ લેવાની જરૂર પડતી નથી. એનાથી આપણને ઘણો ઉપયોગ થાય છે કે, ગેસ ગાયના છાણથી આપણેે ગાય ના કેટલા બધા પ્રકારના ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે છાસ દૂધ છે તો એમાંથી છા બનાવી શકીએ છે દહી, દહીં બનાવી શકીએ છે પછી પનીર બનાવી શકીએ છીએ, માખણ બનાવી શકીએ છીએ અને ગાયના છણથી આપણે સાણા બનાવીને વેચાવિ વેચી શકીએ છેએ અને ગાયના છણથી આપણે ગોબર ગેસ નો ઉપયોગ કરીને પડતર તરીકે પણ યુઝ કરી શકીએ છેએ તો તમારે શું કેવું છે.
હા તમે કીધું તેમાં ગાયના - આથી ગોબર ગેસ નો ગેસ પણ આપણે યુઝ કરી શકીએ- અને ગેસ આપડે હમણે તો ખાલી ભુલા નથી મળતા એટલે આપડે તો ગાઈડન્સ ગેસ મા ચાલુ કરીએ તો આપણ સારું પડે આપણા માટે જ ફાયદા છે, હું મારા ઘરે કર્યું છે. અને મારા ઘરે મારા- ફ્રેન્ડને બોલાવીને કહ્યું હતું કે તમે મારો ટલો કેવો છે, અને બધું એમને મે સમજાવ્યું કે તમે પણ આ રીત કરો. રીતે કર્યું આ ત એમ કરે નાનો જ ગાય નો શેડ છે. અને એણે મારા ઘ એણે પણ વિચાર્યું કે હા મેં પણ- દૂધ દહીં કે એવું બનાવીને વેચવું તો છેર મારે પણ ફાયદો છે એ- એમને મેં સમજાવ્યું અને તેને પણ એમ કર્યું અને ઘણું બધું તેને હાલે તો મને કર્યું છે પણ- આગળ જતા તેમ પણ મોટા બની જશે- તો ગાયનો તો બની જશે- હું હ અત્યારે હાલે હું મોટો વેપારી બની ગયો છું. અને મને ફાયદો પણ થયો છે એ-
અને દૂધમાંથી બહુ ફાયદો થયો છે તમારે શું કવું એ બાબતે-
અ તરે કેવું મતલબ કે મોટા વ્યાપાર- રપતા જમીન હોય તો- પોતાના જમીનમાં ગાય માટે ચારું નાખવો- પણ તો સારું ક કારણ કે વચારુ લેવામાં તો આપણે- કેટલા પૈસા ખર્ચ થઈ જાય અને પોતાના જમીનમાં માટે ધ્યાન નાખીએ અને- ગલમે માટે- તારું ચારું મળી જાય અને તાજું ચારું મળી જાય તો પછી- ગાય પણ સારી રીતે ખાય તે પણ તંદુરસ્ત- કર એવી રીતે ઘણા- ઘણા લોકો કેટલા ઘણા લોકો તો એવું જ કરે છે કે- ત જમીનમાં નાખને તાજો ચારો ખવડાવે તેથી- કઈ પણ તજરસ એ ને- દૂધ પણ સારું આપે અને દૂધથી આવક પણ વધે- એવી રીતે તમે કીધું એ મારા મેં પણ- તું પણ હ આ ચારાનું પોતે મારા ખેતરમાં નાખું છું ને અ જયારે પણ જરૂર પડે ત્યારે ત્યારે જ કાપીને ગાયને નાખું છું તેથી ગાયને સારો ચારો અને તાજું ચાર મળે એવું કેવું છે તમારે શું કેવું છે?
હા તમે કીધું તેમજ, હાલે હું અમને ખેતર ખેડવા જવાનો હતો અને ખેતર મા મારા પેલા ખાતર નાખયુ તું છાણીયુ ખા અને તેમાં મેં ઘણું બધું છાણમાં હ નાખ્યા હતા અને હાલે હમણા હું ખેડવા જવાનો છું અને ખેડ ને હું ગાયો માટે ચારો નાખવાનો છું અને જોવાર જઈ તો જુવાર અને બાજરો ગાયોને પ્રોટીન આપે છે તે માટે હું નાખવાનો છું. અને ગાયો દોઢો સારું આપે તે માટે હું સુુંમૂળ અને વધારે પડતું ખવડાવું છું. અને કીધું તેમ કાજુ બટામ પણ ખાવડાવું ગાયો માટે હેલ્ધી રહે છે. અને ગાયોને હું સારું ખાવડાવ તો સારું દૂધ આપશે. ગાયોને મે સ્વચછ ના રાખું તો ગાયો પણ સારું દૂધ ના આપે. અને ગાયોને હું ઘણું બધું સ્વચ્છ રાખું છું અને અ દૂધો વધારે આપે છે ગાયો મને. એમ જોવા જઈ તો ગાયો